હા ક્યા.
હાલો કેમ છો મજામાં.
હા મજામાં તમે.
તેમ. કઈ બસા ચશથા નોકરી પરથી આવ્યો ઘરે.
હા.
તમે શું કરો.
અમે કેન ના આવી ગયલા મે ચાઈના
હા હા બરાબર. આજે થોડું લેટ થઇ ગયું કેમ કે ટ્રેન જરાક લેટ હતી ને આજે
હમ હમ.
એટલે.
હમ.
શું કેવું બીજું શું ચાલે બીજું
બસ ચાલયા કરે છે.
હમ, આપણે પ્રવાસ જઈએ કશે પ્લાન કરો ગોઠવો.
પ્રવાસે કઈ જગ્યા નક્કી કરીએ. સૌરાષ્ટ્ર બાજુ નક્કી કરીએ.
હમે સવારે સવાર જઈએ તો પણ સારું કેવાય એવું.
કે કચ્છ ભૂજ બાજુ નક્કી કરીએ કચ્છ ભૂછ બાજુ કરીએ તો પણ સારું.
હમ સૌરાષ્ટ્રમાં તો જોઈએ તો આપડે ગિરનાર, ને બધું ગયા ભાઈ,
હમ હમ વીરપુર છે. બાપ્પા સીતા રામ બગડાના છે એ બાજુ ગડા તામ,
હા હા ગી હવે અવે આપડે, ધારો કે આપડે અરહર સીટસર્ની ટ્રાવેલર્સ, કરી લીધી હોય તો પણ ચાલે.
હમ ચાલે ચાલે, નક્કી કરીએ. ફેન લોકો ને કિધુ મે વાત કરીશ. ને અમારા ઘેરના કરીને. બધું ખુલ્લુ, હા
પથારી હમ,
આપણે નક્કી કરીએ.
હ હ તમે પછી બધા,
હા, આપડે એકાદ દિવસ નક્કી કરીએ. કાકા જવાનું તે પ્રોગ્રામ બનાવીએ અને બસ નું પણ નક્કી કરીએ.
એટ તમારા અને મારા ફ્રેન્ડસ આપડે જોઈએ. દુઃખ બનાવી કે હુ હોઉ નહીં તો,
હા હા,
એટલે આપણને ખબર પડે કે કેટલા જણા આવાના છે એમ.
હા, તો આપણે,
તો પછી કઈ નહી એમ તમે ગ્રુપમાં મૂકી દેવા તેમ જે સ્ટેટસ પર, પણ મૂકી જવા એટલે બધા જોઈ લઈ એમ.
હા હ હા, હા તો આપણે એને ક્રિ નહીં પણ મૂકી દેવા મોબાઈલમાં. એટલે આપડે, કેટલાકોમાં કેટલા સંખ્યા થાય તે પ્રમાણે આપણે નક્કી કરીએ. ને શું ચાર્ચ છે એમને પૂછી લઈએે ટ્રાવેલ્સ વાળા ને.
હા હા એટલે આપણને ખબર પડે અને જે લોકોની બજેટ હોય તે લોક વાવી શકે એમ.
હમ હમ હ,
એટલે આપડે એમમમ તો, પાંચ હજાર કે, ચાર હજારમાં લેતા હોય છે.
હા,
તે મારા ફ્રેન્ડ પણ હતો આગળ દોસ્ત હતો તે ટ્રાવેલ્સ, માં હવે જોઈન્ટ કરલું છે તે હમણાં કહેતો હતો કે કિલોમીટરના આધારે લેતા છે. પૈસા
હમ્મ હ
તે છે ને આગળનો ભાવ હતો ત્યારે મે પૂછેલું ત્યારે એક કિલોમીટર ના અઢાર રૂપિયા થી ઓગણીસ રૂપિયા તું
હા-હા.
પછી ભલે તમે ટ્રાવેલર્સ કરો કે કાર કરું એમ
હમ્મ હમ્મ ચાલો મારા એક ફ્રેન્ડ છે એમને પૂછી જોઈ એ ટ્રાવેલ્સ ભી કરશે એમની પણ જાણ આપડે પરથી કઈએ
હમ્મ એટ તમે પણ પૂછતા રેજો અને હું પણ હોઈ હોઈશ સગા સંબંધીઓમાં પૂછતો રહીશ
હમ્મ હમ્મ ચોક્કસ
હમ્મ. તો પછી બીજું તો એમ તો સાથે સાથે જોઈ લેશું આપણે ગૂગલ મેપ પર નજીક ના સ્થળોની મુલાકાત લઈ લઈ લેશું
હા હા લઈ લઈ લેશું ચાલો
હમ્મ સૌરાષ્ટ્ર ગયેલા તો એ સાથે સાથે ફરીયાવાય એમ પછી પછી તો અહી સ્પેશિયલ જવા માટે તો મોંઘું પડતું હોય છે.
હમ્મ હમ્મ હમ્મ તમે પણ તમારા ફેન્ડનોનુ ડીશ બનાવો ને મે પણ બનાવો કેટલા સંખ્યા થાય તે પ્રમાણે આપણે આપણે નક્કી કરીએ તે પ્રમાણે આપણેે ગોઠવીએ
હા એટલે છ થી સાત યર્સ વાળા લોકોને છે ને પૈસા નથી લેવાના આપણેે
હા.
એવું કેતા હતા બધા એમ તો હા એટલે એ લોકો તો નાલા છોકરા છે એ લોકોને પૈસા માં કરી દેવામાં આવશે અને આપણા જે હોય તેનો નક્કી કરવામાં આવે.
હમ્મ હમ્મ હમ્મ.
જો આપણે બસ કરીએ તેમાં પણ અ અલગ અલગ બસ હોય છે એસી વાળી હોય છે પછી કે સ્લીપર બસ હોય છે
હા.
એ ઉપરના સોફા અને નીચેના સોફા એ રીતના પ્રાઇસમાં અલગ અલગ કોમ્બિનેશન હોય છે.
હમ્મ હમ્મ.
કે ઉપરના સોફાના ઓછા ભાવ હોય છે અને નીચેના સોફાના વધારે ભાવ હોય છે.
હા એવું છે હા.
હમ્મ. એટલે જે છોકરા લોકો કેજે યુવાન લોકો હોયતે ઉપરના સોફા બુક કરાવતા હોય છે.
હા. બરાબર છે. એટલે કચ્છ બાજુ કચ્છ બાજુ જઈએ ને આપણે માતાજીના મઢનું દર્શન થાય, પછી ત્યાંથી આપડે નીકળે તો આપડે જેસલ તોરલ વારુ અંજારમાં, જેસ તોરલ નું પણ આપણે
હું હા ઠી જાય હું અહીંયે. થી એમે નીકળતા નીકળતા,
પછી વીરપુર છે, પછી બગદાણા બાપા સીતારામ એમ પાંચ છ ધામ આપડે આરામ થી થઇ જાય.
હમ હમ થઈ જાય એમ તો તાતો પણ પછી, લેવા માટે હોલ પણ આપતા હોય છે,
હા
તે ફ્રીમાં જ હોય છે,
ટ્રસ્ટ દ્વારા હોય છે, અને મંદિર દ્વારા હોય છે, એ ફ્રીમાં જ આપણને રહેેવાની સગવડ જમવાની સગવડ પણ આપણને ફ્રીમાં મળી રહેશે,
હમ
એટલે ક સારું પડશે આપણે સુકો નાસ્તો આપણે, લઈ જવાનું શૂકો નાસ્તો આપણે બાંધી લઈ જવાનું,
હ તેમજ બસ વાળાનું એવું હોય છે, કે લોકો સવારનું હું નાસ્તો અને બ પોન નું જમણ અને સાજ નું જમણ આપતા હોય છે.
હું હું ટ્રાવેલ્સ વાળા બસ વારાએ આપણને નાશતો એલોકના તરફથી હોય છે
હું તેમજ ઉચાણ કે ધરણાણ વાળા રસ્તાઓ હોય ત્યારે, આપડે પોતાના ખર્ચે એટલે કે સ્વખર્ચ, એ જવાનું,
હમ્મ હમ્મ હમ્મ હમ્મ.
આપડે જે કિંમત નક્કી થાય તેવામા. આપે આપણા ફેન લોકોને જણાવી દઈશુ.
હા એટલે જેટલા ઘણા વ્યક્તિ થશે તેટલા પૈસા ઓછા કાઢવા પડશે. એટલે બસ વાળા લોકોને પણ પોસાય એમ.
હા પછ બીજા થોડા ઘણા આપણે ખચ્ચા પાણીના પણ લઈ જવા પડે છે. એટલે તે પણ લઈ લેવાનું.
હમ્મ હમ્મ. એમ તો જોઈએ મારા ઘરના તો બધા જ આવા તૈયાર છે.
હમ્મ હમ્મ.
હમ્મ.
મારા ઘરના પણ ચાર ચાર જણા આવશે. અને ફેના લોકો ફ્રેન્ડ લોકો પણ આવશે. એટલે આપડે સંખ્યા આપડે નક્કી કરીએ. કેટલા જાય આવવાના છે તે રીતે નક્કી કરીએ.
રા ગ્રુપ ટોટલી ગ્રુપ છે જે. ગામ નુ ગ્રુપ છે અને. ફ્રેન્ડ સર્કલ નો જે બે ચાર છે તેમાં
હા.
કાજે જ લખી દઈશ મેસેજ મે ક શું. આપણે બેનર બનાવી દઈ ચય છે આપ પ્રવાસ ન
પ્રવાસ નની બેનર બનાઈ જઈશું ને હમ્મ.
એટલે થેરે થેરે છુ. અત્યારે ઘેરે આપડે આપર ગામના ત બેનર લગાવી દેય આવતા જેટલા વ્યક્તિઓ શું એ બેનર પર નજર પડે અને તે લોકો પણ આપણા પ્રવાસ નો લાભ લઈ શકે.
હમ્મ હમ્મ.
આપડી સંખ્યા પણ વધી જતી હોય છે એ.
હમ હા.
હમ્મ.
હા તો બનાવી દેસુ બેનર.
આપડે પાંચ છ કોપી બનાવી દેવાની.
હા,
એમ તો ત્રણ બાય બે નું બેનર મને એવો થઈ.
હમ્મ ચાલે ચાલે.
હ એટલે પછ જ એટલે જેથી આપ એકમાં રહે પછી એ લોકોનું નંબર લઈ લેવાનું એટલે પછી ગ્રુપ બનાવી દેવાનું. એટલે આપડ દરે દરેક માહિતી એ લોકો પા તરફ મળતી ર
હમ્મ ચાલે.
હ આપે પેલા ટ્રાવેલર્સ દ્વારા પલે મળીએ પછી શું કે તે આપડે નક્કી કરીએ.
હ મેં પણ મારા ફ્રેન્ડને પૂછી રઈશું ટ્રાવસ વાળા ને ને ટામે પણ પુછી લેજું
હમ્મ હમ્મ.
બરાબર કેટલો જવા આવવા માટેનું કેટલું.? ચા કઈ સીટી તમે જણાવજો મને.?
હમ હમ.
મે પણ જાણા વિશું.
હમ ખબર પડે.
હમ. વિજુ સુ સાલે નોકરી દં દામાં.?
ક દ હ. હા છેકાસ લાગ્યો આરામ કરીશ થોડા સમય માટે. પછી પાછું સંડે જવાનું છે મારેું બજાર.
હા.
બધું જ પડી જતી હોય છે અંદર થ જતું હોય છે.
હમ હમ.
હમ.
હમ કોન્ટેક કરહુ ક્કી કરીએ.
હ હું પણ ઓનલાઈન શોધી જોઈ કોઈ મળતું હોય તો મને સારું બજેટ વાળા અને.
હમ હમ
સારું હોય તો બસ ની પણ આપડે તપાસ કરીએ વ્યક્તિ વધારે હોય તો.
હા નક્કી કરીને જણાવશું.
હ હ
હા ચાલે ગુડ નાઈટ
હમ